હાલો, તમને અવાજ આવડે છે મને મારી?
આવે છે, આવે છે આવે છે, અત્યારે લાગ્યું ફો
હું પણ વેઇટ કરીશ.
હમ.. હમ.. હમ... હા
કેટલી વાર લગાવ્યું પર લાગતું જ નથી.
હા એજ ને એજ ને.
કઈ પ્રોબ્લેમ થશે ને તે વરસાદ પણ ચાલે છે એ બધી જગ્યા જ
હા એજ પ્રોબ્લેમ હશે. હા હા.
હમ્મ હમ્મ.
બીજું બોલો, શું ચાલે?
બીજું બસ, હવે થાકી ગયા. તો તું બધા કામ થી
હા સવારે કેટલા વાગે ઉઠો છો તમે?
હું રોજે તો સવારે છે વાગે શું? પણ કાલે તો સન્ડે છે.
એટલે મોડે હા બરાબર. હું તો મારે તો પાંચ વાગે ઉઠવાનું હોય છે. મારા હસબન્ડ નું હા મારા હસબન્ડનું ટિફિનને પછી મારા છોકરાઓનું તો સાત વાગે તો છોકરાઓ જાય છે. ને મારા હસબન્ડ સાડા સાત વાગે જાય છે, તો મારે તો પાંચ વાગે ઉઠવું જ પડે.
હમ્મ, મારા છોકરા સાત વાગે જાય છે, અ મારું બડ નું ટાણું દસ વાગે છે.
હા હા બરાબર, તો હું તો શું કરું છોકરાઓ સ્કૂલ જાય છ એ ને મારા હસબન્ડ જાય છે પછી હું ઊંઘી જાઉં છું.
તમારો આવાજ ક્લિયર નથી આવતું.
હા હા અચ્છા, હવે આવે છે?
હા આવડે છે.
હા હા હું એમ કવ છું કે મારા છોક રાઓ સ્કૂલે જતા રહી ને પછી મારા હસબન્ડ પણ જાય છે પછી હું સુઈ જાઉં છું. પછી દસ સાડા દસ વાગે ઉઠું છું.
મને પણ આમ કરીશ. મારા છોકરા જાય ને ત્યાર પછી હું સઈસ પછી હું સુઈ જાઉં છું.
હા એજ ને એજ ને કેમ કે
આઠ વાગે ફરીથી ઉઠું છું. મારા હસબન્ડ ની ઉઠાવી પછી મને આમને ચાય આપું. તે મને બોલે તમે ફરીથી સોય પડ્યા, હું નહી. હું તો બેસ્યા અને હું એક્સરસાઇઝ કરીશ.
હ
હું પેલા મારે એને વેરીિકન્સ નું પ્રોબ્લમ થઈ ગયું છે
અચ્છા એવું છે હા એટલે બહુ વાર ઊભું નહી રેવાતું હશે ને
આ આનું ડોક્ટર પણ આજ ક કીધું અને એક્સરસાઇઝ પણ બતાવીશ
અચ્છા તો તમે કરો છો
કરું છું પણ આળસ બઉ પછી સોઈ જાઉં છું બાળકાને મૂકીને તેને ઉભા વું પડે છે ને આના પછી મને આવું લાગે છે કે તે તારે પછી હું થોડી વાર આરામ કરી લીધું
હા એજ ને એજ નહ આ વેરીિકુઝ ની પ્રોબ્લેમ આ બહુ લોકોને થાય છે મારી બેન છે એમના સાસરામાં પણ કોઈ છે એમની આંટી તેમણે હું તો કહી આ વેરગોઝ ન ઓપરેશન કરાયું હતું હું તો પહેલી વાર સાંભળ્યું હતું કે આવું ઓપરેશન પણ થાય છે
પણ ઇન્સ્ટામાં આની બધી જ પ્લેટફોર્મમાં જોયું છે કે આનું ઓપરેશન થાય છે તો મને બહ બીક લાગે છે તો હું ડોક્ટરને બતાવ્યું તે કહ્યું કે પેલા તમે એને ખાવા પીવડાનું ધ્યાન આપો
હા હા
સારી રીતે લઈશ અને બીજું તમે એક્સરસાાઈઝ કરવાની જ છે ના તો પણ તમને ઈન્જેક્શન લગવાનું પડે
હા હા હા
તો હું મ પેલે ત્યાં બહ બહુ દર થ તો હું એના એઝ પાછળ એક મહિના થી સુધી ચાલીશ પણ આરામ પડી જશે ફે આ આળસ થઈ જશે
હા હા બરાબર તો આમાં શું થાય છે તમને એટલે પગમાં દુખે છે શું થાય છે
ના મારા લેગમાં જ આવું સાપ જેવી
હા હા હા હા પણ એમ
તે રેડ અને ગ્રીન હું મતલબ દર્દ થાય છે ને
અચ્છા અચ્છા બરા
હા એમાં દર્ સાથે બહ ઉભા નથી રહીતા
પણ આવું થાય કેમ છે શું કરીએ આપણે
વીકનેસ બોડી માં વીકનેસ બહુ વધારે ટાઈમ થી ઉઊભા રહેવાનું આ કારણ છે
બરાબર બરાબ
આના જોડે મા બાળક પછી એના બેકપન નું પ્રોબ્લમ થઈ ગયું
અચ્છા
હમ તેમાં જ એજ એક્સરસાઇઝ બોલી પેલે મારા બેક પેન નું પ્રોબ્લેમ હતું
હા હા
તે વધારે ઉઊભા રહેતા ને તે મને બહુ દર્દ થાય પછી મને આરામ જ કરવો પડે ત્યારે જ હું ફરીથી કામ કરી પાડીશ.
ને એના કઈ મોજા પણ આવે છે ને એટલે મોજા પહેરી રાખવાનું એવું કઈ.
હું પણ ગમતું નથી ના આવી ગરમીમાં જ ગમતું નથી મોજા.
હા.
અને પહેલે ઇન્સ્ટામાં હા આવે છે ને.
હા હા.
પેલા ઇન્સ્ટામાં જ પણ જોયું હતું કે ત આનું એક. એક્સરસાઇઝ કરવાના સોઈને અને પગલા ઉપર કરીને.
હા હા.
તેને તારને ઊભા કરીને અને એક્સરસાઇઝ કરવાનું હમ્મ
કરવું જોઈએ ટાઈમ કાઢીને પોતાના માટે થોડું એમ. ઘરનું કામ ને છોકરાઓ ન કામ તો. આખી જિંદગી ચાલવાનું જ છે થોડું કામ પોતાના થોડું. ટાઈમ પોતાના માટે પણ કાઢવાનું.
હું પણ એવું જ સમજીશ. પણ બહુ ટાઈમ વિચાર પણ થજ થશે જ નથી.
આપણે છે ને ટેવ નહી હોય ને યોગા કરવાની ને. તે પણ ટેવ હોવી જોઈએ આપણે જોઈએ ને કે બધી હિરોઈનો જુઓ તમે. તમે શિલ્પા શેટ્ટી જુઓ અને બધા જે ફિફ્ટી સિકટી અપ વાળા છે કેટલું મેન્ટેન કર્યું.
શિલ્પા શેટી ફિફ્ટી સેવન ઇયર આપ છે
હા એ પછી મલાઈકા અરોરા છે. કેટલી બધી હીરોઈને તો આપણે આપણે ડોસા લાગીએ એમની. સામને.
હું પણ આવું જ જોઈશ કે કેમ મારા પડોશ. માંથી બે.
એટ.
બેન પણઓ આવી છે જે ફિટનેસ નું બહુ મતલબ ધ્યાન રાખે છે. તે યોગા જોઈન કરે છે તે કિટી પાર્ટી જોઈન કરે છે પણ હું નથી કરતી. થી હું આખા દિવસ બાળકો ને જોવાનું છે ઘરે જોવાનું છે. કે તો હું પોતાને ધ્યાન આપી જ નથી શકીશ.
હા તે તો ખોટી વાત ને.
હ ખોટી વાત નઈ મને ટાઈમ પણ મળતું. જયારે મારા છોકરા એ જતા ને સ્કૂલ ત્યારે એક ગંટુ મારા પાસ થશે.
પણ ત્યાર વાગે મને ઊંઘ આવે છે.
મજાની લાઈફ જીવાનું ખાવાનું પીવાનું. અને આખા દિવસો બિસ્તારમાં પડવાનું.
હ મારી બે મારી બેનની વાત તમે સાંભળશો ને તમે હસી હસી ને એ થઈ જશો. મારી બેન છે ને આજે અત્યારે છ સાત વરષ થી ઝુમબામાં જાય છે.
આવ.
ને શું કરે ઝુંમબાનું થઈ જાય સેશન એક કલાકનું સવારે સાતથી આઠ વાગે જાય છે. આઠ વાગ્યા પ. પછી એ ઝુંમ્બાનું ક્લાસની બહાર એક ચા ને બન વાળો શોપ. દરરોજ ત્યાં મલાઈ વાળો બંન ખાઈને ચા પીને. આરામથી પછી ઘરે આવે છે ને કઈ પણ ડાયટ નહી. ને જે જીમ વાળું એમનું ગ્રુપ છે ને ઝુમબા વાળું. તેમની સાથે દર વીકે પાર્ટી, ઇનફેક્ટ એના કરતાં વજન પણ વધી ગયું છે અમે તો બહુ હસીએ એના ઉપર ક્યાં ઝૂમબા જોઈન કરવાનો ફાયદો શું છે તને તો એજ ને પૈસા પણ બગાડે છે. ટાઈમ પણ બગાડે છે, હેલ્થ પણ બગાડે છે, એને તો બહુ બિંદાસ છે બહુ બિંદાસ એવા બધા રીલ
તમે તમે જે બતાવો છો ને મારી બેન ભી આવું પણ બિંદાસ પણ તને ત્રણ છોકરા આવશે તે એક છોકરા પણ નાના છે પણ તે યોગા જોઈન કરીશ, તે ડોક- ટરને કીધું આને થાયરોઈડ છે.
અચ્છા
તો આનું વજન બઉ વધી ગયું છે તો તે યોગ યોગા જોઈન કર્યું પર તે સવારે નથી, સાંજે યોગા કરીશ. તો કઉ મતલબ એ ના નથી નીકળતું, હું એમને કહીશ. કે તમને યોગા જોઈન કરી છે તે તમે સવારે કહો સવારે ટાઈમ નથી મળજુ પેલા બે છોકરીઓએ સ્કૂલ જતા હતા. અને પાછળ આ દીકડો નાનો છે તે એક વર્ષનો છે. તો એમને જોવામાંનો ટાઈમ થઈ જશે. હમ્મ ટાઈમ નથી મળતું અને થાયરોઈડ છે ને તે બહુ હાઈપર પણ થઈ જશે.
અચ્છા હા આ થાઇરોઈડનો પ્રોબ્લમ મારી સાસને પણ છે એમને પહેલાં બહુ પ્રોબ્લેમ હતી એમનો જે ને વજન બહુ વધી ગયું હતું પછી કંટ્રોલ માં આવી ગયું હતું. તો પછી પેલું આપણે યોગામાં પેલું રામદેવ એમ કે છે ને એક બીમારી થાય છે પછી બી જે બધી એની રિસ્તેદાર જ છે એ એક થાય પછી બીજી આવે જ ત્રીજી થાય તો પછી ત્રીજી આવે એટલે
આને પણ થાયરોઈડ થઈ, પછી બીપી થઈ અને અત્યારે બે ત્રણ દિવસ થયા છે તેને શુગર ચેક કરવા આવી છે.
અરે બાપરે તો શું ઉમર શું છે.
નાની છે મારાથી તે ત્રણ નંબર મારી બેન છે.
અરે બાપરે તો આટલી નાની ઉંમરમાં તો નહી થવું જોઈએ.
નહી થવું જો ને તેને થયરોઇડ તે તે પ્રેગનેન્ટથી થતી તે ટાઈમ થાયું
અચ્છા તે તો કાયમ માટે ના થાય આપણી પ્રેગ્નન્સીમાં થાય છે તે તો નીકળી જ જાય છે એટલે
ના તો પહેલે થી એમને પેલી દીકરીમાં થાય અને બીજી દીકરી થઈ અને અને છોકરો થયો પણ થાયરોઈડ તો હતે જ છેજ એને હમ્મ
તો તો નહી સારું કેવાય એમને તો પછી બોહ કાળજી રાખવી પડે ને યોગા બોગા તો કરવું જ જોઈએ.
હમ્મ
કેમ કે સ્ટાર્ટિંગમાં આપણે કરીએ તો પછી આ થઈ જાય એલે નીકળી જાય બીમારીને પછીથી નહીં નીકળે આપણા શરીરમાંથી
આવુંજ ને હમ્મ હું ફરીથી કોલ કરું, તમને ઓકે
હા હા